હા
હા.
શું કરો?
બસ આ કિચનમાં છું, મેગો જોયા તો હવે કઈ મેગો ખાવાનું મન થઈ રહ્યું છે.
મેંગો જોયા? પછી કંટ્રોલ કરવાનું મુશ્કેલ હોય ને.
હા મેગો નું સિઝન એવુ છે તે.
સાચ છે સમાનની વસ્તુ સારી વસ્તુ મેગો જ છે.
હમ્મ તમને કઈ મેગોમાં વેરાયટી પસંદ છે.
મને કેસર વધારે ગમે કેસર મેગો અને તમને?
મને ભી કેસર જ ગમે
અચ્છા ગુજરાતી હોવાથી કેસર નો અલગ જ ક્રેઝ હોય ને.
હા કેશરની સ્મેલજ એટલી અછી હોય ને.
અને કલર પણ પરફેક્ટ લાગે તમને મેગો કટ કરીને ખાવાનો ગમે કે ડાયરેક્ટ રસ સાથે?
રસ સાથે સ્પેશિયલી સમરમાં તો થોડો મંગો રસ હો વધારે સારું લાગે.
હમ ફીલિંગ જ અલગ આવે એની તો.
હમ અને પૂરી હોય એના સાથે તો એની મજા જ કઈક અલગ છે.
તો ગુજરાતી નુ સ્પેશિયલ કોમ્બો છે ને.
હા
તમારા ગામા ઘરમાં મેગો સિઝનમાં કેટલા મેગો આવે?
બઉ આવે એક બોક્સ આવે પછી બધા રોજ મેગો જ ખાયા કરે.
સેમ ફ્રીજ ખોલો તો મેંગો ટેબલ પર મેગો કિચનમાં મેગો
બધે જ મગો મંગો મંગો.
અને મમ્મી નો ડાયલોગ જલ્દી ખાય લો નહી તો બગડી જશે.
એ તો હંમેશા નુ છે રોજ રોજ રોજ આજ સાંભળવાનું.
તમને મેગો સેક ગમે?
હમ બઉુ ગમે જયારે છેલ્લો હોય ત્યારે તો વધારે પસંદ .
મેંગો મિલ્કશેેકમાં આઈસક્રીમ મૂકો છો?
ક્યારે કે જ્યારે ક્યારેક જયારે મન હોય ત્યારે.
બરાબર હેલ્ધી ડ્રિંક ઈન્સ્ટન્ટલી ડેઝર્ટ બની જાય.
હા સાચે.
તમને મેગો આઈસક્રીમ ગમે?
ગમે પણ ઓરિજનલ મેગો વધારે પસંદ મને.
સેમ રિયલ મેગોની વાત જ અલગ હોય ને
હમ, આર્ટિફિશયલ ફ્લેવર ક્યારેક કલાક નાકીય.
બિલકુલ અને મેંગો ખાતા ટાઈમ ક્લોઝ પર ડ્રોપ પડે છે
બહુ વાર બહુ વાર
અઅ ધ્યાનથી ખાજો એવો ડાયલોગ આવી જાય પછી મમ્મી નો
હા એના પછી પણ શર્ટ પર મેગાનો સ્પોટ આવી જ છે
હમ એ તો આવવાનું જ છે
મેગુ સાથે ફતો લેવાનું ગમે, કે તમને.
હમ્મ, હમ્મ, નહી પણ સોશિયલ મીડિયા પર લોકો મેંગો સાથે ફોટો મુકતા હોય.
કન્ટેન્ટ બની ગયો છે ને અવે તો એ બસ
અ હમ સારું અચછી અચછ
મેગોની સ્મેલ ગમે કે.
બઉ વધારે ગમે માર્કેટમાં. ગમે ને માર્કેટમાં મેગો ના સેક્શન ના પાસેથી જ જવાનું તો એટલે ખબર પડી જાય
રોડથી સ્મેલ આવી જાય
હા, સમર ની આઈડેન્ટિટી મેગોજ છેને.
અનેના વેકેશન.
હાં હાં ચાઇલ્ડ હુડમાં મેંગો સિઝનની એક્સાઈટમેન્ટ યાદ છે
હ સ્કૂલ વેકેશન અને મેગો બંને સાથે જ યાદ આવે
હં અને કસીન સાથે મેંગો પાર્ટી
બધા સાથે બેસીને મેંગો ખાતા હતા ત્યારે
હમ અને કોક તો કોમ્પિટિશન કરતા કે કેટલા મેગો ખાઈ શકીએ
હા એમજ કરતા હતા
તમને રો મગો ગમે.
બૌ કાચી કેરી પર મીઠું અને મરચું નાખીને ખાવાની બહુ મજા આવે
હમ્મ. એ તો બેસ્ટ નેક થઇ ગયું એકદમ
સ્પેશિયલી ગરમ દિવસ હોય, ત્યારે.
તમને કેરી ન અથાણું ગમે?
હા રોટલી સાથે મસ્ત લાગે એટલે દિ જાણો.
ગુજરાતી કિચનમાં અથાણું તો કમ્પલસરી હોય
હા હોય હજ તો મળે મળે ને
હમ તમને મેંગો જુસ પેકેટ વાળા ગમે?
નહી પણ ઇમરજન્સી માં જ ચાલે ફલેસ મે ન રસ બેટર નહી પણ.
હહ એ તો અઘરી
નહી કો ખતર એમ ટીમી જોવાનું બને કે નહી?
હા મેંગો અને મૂવી પરફેક્ટ કોમ્બિનેશન
હમ અને પછી બાઉલ ખાલી થઇ જાય પછી ખબર પણ નઈ પડે
એક્ઝે્ટલી
મેગો ના બેસ્ટ એકદમ મેગો બેસ્ટ જે ડેઝર્ટ હોય તો કયું ગમે તમને
હમ્મ મે મેંગો ચીઝ કેક એક વાર ટ્રાય કર્યો હતો.
કેવો હતો ટેસ્ટ
સારો હતો પણ ઓરિજનલ મેંગો જેટલો નહિ
હંમેશા ઓરીજનલ મેંગો
કરેક્ટ સાચી વાત છે.
મેંગો ની શોપિંગ કરવાનું
હા પણ મેગો ચૂઝ કરવા ડિફિકલ્ટ લાગે
મમ્મી લોકો એકદમ ઇન્સ્ટન્ટલી સમજી જાય કે કયા સારા છે કયા નહી સારા કયા લેવા જોઈએ.
એ લોકો ન એક્સપિરિયન્સ અલગ હોય ને
હમ્મ એ આપડે કોઈ બી ઉઠાવી લઈએ
હમ્મ. થી ઘર આવીને ખબર પડે.
સાચે
તમને મેંગો ચુઝન કેટલો વેટ કરાવો લાગે?
દવ દર વર્ષે ફર્સ્ટ મેંગો આવતા જ એક્સઇટમેન્ટ થઈ જાય.
હમ્મ અને સિઝન જતો હોય ત્યારે લાગે કે જલ્દી પૂરો થઈ ગયો.
સાચે
મેંગો સાથે એક્સપેરિમેન્ટ ગમે તમને
હમ્મ પણ ચોકલેટ મેંગો કેસર જેવું કઈ નહિ અ
થેન્ક ગોડ
આહ
મેગો સ્મૂધી ગમે
બઉ ગમે બ્રેકફાસ્ટમાં ચાલી જાય
હમ્મ હેલ્ધી ફિલિંગ આવે ને એનાથી એટલે
હમ્મ એટલીસ્ટ થોડું હેલ્ધી
હમ્મ ને મેંગો નો કલર ગમ્યો
હા બ્રઇટ યલો જોઈએ એટલે હેપ્પી ફીલિંગ આવે.
ઇન્ટરેસ્ટિંગ છે.
મેંગો વાળો હેપી ફ્રુટ લાગે મને
હમ્મ સાચી વાત છે એ તો.
હમ્મ તમને મેગો સીઝન માં ડેલી મેગો ખાવાનું બોર
નહી આ સિઝન શોર્ટ હોય એટલે એન્જોય કરી લેવાનું
છે સેમ મારું પણ નીચ
તમને મેંગોની પ્રાઇસ જોઈને શોખ લાગ્યો કે ક્યારેક
એ તો હંમેશા નું છે હ ટમ જ લાગે
સ્પેશિયલી જયારે સિઝન સ્ટાર્ટ થતો હોય ત્યારે.
પછી એ તો ડિસ્કશન કરવા બેસે કે આ વર્ષે આટલો ભાવ વધી ગયો કેટલું મોંઘું થઈ ગું
એ તો બ હર વરષની આજ કહાની છે.
હા એ જ ને.
તમને મેંગો ગિફ્ટમાં મળે તો ગમે
ઓફકોર્સ મેંગો ગિફ્ટ બેસ્ટ ગિફ્ટ હોય.
હમ્મ યુનિક આન્સર એમ
પ્રેક્ટિકલ છે.
તમને નથી લાગતું કે, મેગો ઓલમોસ્ટ બધાને ગમે.
હા રલી કોઈ મેંગો ડિસલાઈક કરતું હોય. યા ખબર જ
મેંગો નો ફેન ક્લબ બહુ મોટો છે.
બળવાઈ
મેંગોની સિઝનની સૌથી સારી વાત શું લાગે?
મારી સાથે બેસી મેંગો ખવાની મજા જ કે અલગ કેમ!
સારો આન્સર છે.
એમ તમને
મને વેકેશન વાઇબ હીટ વચ્ચે ઠંડો મેગો રસ અને રિલેક્સ આફ્ટરનૂનસ.
સાઉન્ડ પફેક્ટ ઓનેસ્ટલી.
સંબંધની બધી તકલીફ મેંગો ઈઝીલી કરી દૂર કરી દેય.
હમ અચ્છા.
આજની કોન્વર્ઝેશન પછી મેંગો ખાવાનું મન થઈ ગયું મારું.
તો તમારા ઘરે છે અત્યારે મેંગો?
અ ફ્ર્રીજમાં જોયા તો હતા, મેં રાતના હવે ઘરવાલા ની ખાય ગયા હોય તો હશે.
હા તો શું એમ જ મેંગો ખાશો કે, પછી મિલ્કશેેક બનાવશો? કટ કરીને ખાસો જુસ
તો વધારે મન થયું છે. એટલે ડાયરેક્ટ મેગો એમ જ ખાઈ લઈશ. મિલ્કશેેક બનવાની રાહની જોવાય.
કઈ મેગો છે.
હમ્મ કેસર જ ગમે બધા ઘરવાળાને એટલે કેસર જ લાવ્યાએ અમે.
અચ્છા તો ક્યા થી લાવો કેસર મતલબ કે? કેસર જે છે એ પાાકેલી છે યા કાં ચી લાગે ના કે
ના ના અમે કાચી લાવીએ પછી એ ઘરે પકાવી દઈએ.
અચ્છા.
મારા ઘરવાળલાને બધા ને કેરી બો ગમેને એટલે વધારે લાવીએ, સ્પેશિયલી મારી વાઈફને બહુ ગમે કેરી.
અચ્છા.
હમ.
એટલે મતલબ પૂરું બોક્સ જ લઈને આવ. બસોના
મોટું મોટું બોક્સ જ લઈ આવીએ. એક પૂરું થાય એટલે બીજું લાવવું પડે.
તો એક પતે તો પછી બીજી પકાવતા ટાઈમ નહી લાગે?
ના લાગે એ તો બે ત્રણ દિવસ જ લાગેને એટલે ચાલે, બે ત્રણ દિવસ કાચી ખાઈ લેવાની.
અચ્છા એટલે બધા ખાતા હોય તો વાંધ નય.
હમ્મ.
ઠીક છે. જા ફટફટ એન્જોય કરો ને
હા હા ઓકે.
બાય.
બાય.